હલો.
હા, કેમ છો?
બસ મજામાં તમે કેમ છો.
આ રાર જો ને આવે છે ને મારો અવાજ બરાબર.
હા આવે છે હ બરાબર.
શું ચાલે હમણાં નવાજોની?
બસ આના બાજુ ન કઈ નહી. જેનું એ જો ટિફિન કરવાનું અને જવાનું ઓફિસ ને છોકરાઓ જાયને. એમાં જ દિવસ જતો રે.
બ છે આજે તો અમારે અમારા ફ્લેટ વાળા બધા ભેગા થઈને છે ને. ગુજરાતી મૂવી આવ્યું છે. હ ચાલ જેવી લઈએ એટલે એ લોકો એ આખો શો લેડીસ માટે એનાઉસ. કર્યો છે કે આજે ફૂલ સો ત્રણ વાગ્યા નો છે ને બપોરે ખાલી લેડીસ માટે રાખ્યો છે. અને ખાલી નવ્વાણું નવ્વાણું રૂપિયાની ટિકિટ રાખી છે. એટલે બધા અમારું આખું યોગા ગ્રુપ છે ને એટલે અમે બધા ભેગા. કરીને વીસ લાઈન અમારી અમારા ટીચરે યોગા ટીચરે કરાય છે. તાજે બપોરે ત્રણ વાગે અમારે બધાને ગુજરાતી મુવી જોવા જએ. જવાનું છે. તમે બી એવી રીતે જજો ગુજરાતી મૂવી હવે પેલા કરતા સારા બનાવે છે.
હમ! ના ના અમે જઈએ છીએ ઘણી વાર એવી રીતે કારણ કે પેલા તો ગુજરાતી મુવી કેવા આવતા હતાા કે પે એકદમ ગામડાનું જ વાતાવરણ બતાવેને ચણિયા છોડીને. અ પેલે એકદમ દેશી કપડા અને એના એ ત્રણ ચાર એક્ટર હોય. જે બધા પિક્ચરમાં હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી હોય ને સ્નેહલતા હોયને રમેશ મ. હોય તો બધા પિક્ચર એક જ જેવા લાગે. પણ હવે છે ને આપણ ગુજરાતી પિક્ચર જોવા ગમે છે. કારણ કે સ્ટોરી નવી નવી હોય છે. થોડું આમ શહેરનું વાતાવરણ પણ હવે એ લોકો બતાવે છે થોડાક. અ મોર્ડર્ન લાગે અત્યારના ગુજરાતી પિક્ચર એટલે જોવાની એ મજા આવે. તો અમે પણ ઘણી વાર જતા હોઈએ છીએ ગુજરાતી પિક્ચર જોવા માટે.
એકદમ હમણાં તમે જો આપણેે હમણાં રિસન્ટમાં આવ્યું હતું, લાલો. એ લાલો તમે જોયું સો કરોડ ઉપર કમાઈ ગયું એટલે હવે એવા પિક્ચરો બનાવેય ને તો પબ્લિક બી જોવા જાય છે અરે આપડા ગુજરાત માં થ બીજે બધા મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં બધે લાલ પિક્ચર એટલું બધું ચાલ્યું છે અને લાલા પી ફ્યુચરમાં તો એ લોકો એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું પૈસાએ નથી ખર્ચ જ્યાં પણ એમાં જે હિરો હિરોઈન છે ને એની એક્ટિંગ એટલી બધી વ એ સ્ટોરી લઈને એને એટલું વખણાઈ ગઈ ને તોય પિક્ચર ગુજરાતી છે તોય સો કરોડમાં પહોંચી ગયું બોલો
અરે હા એ એકદમ સાચી વાત છે શરૂઆતમાં તો મને કઈ ખબર જ નથી કે આ કોઈ ગુજરાતી પિક્ચર આવ્યું છે પણ પછી મારી અમુક ફ્રેન્ડ એ મારા જે પાડોશી છે ને એ લોકો કઈ મને પૂછ્યું કે તમે આ પિક્ચર જોયું એટલે મેં કીધું કયું તો બધા કે બહુ સરસ છે એને જોઈ આવજો ને અને પછી અમે થોડુંક યુટ્યુબમાં એનું ટ્રેલર જોયું અને પછી ખબર પડી ગત ના તો બહુ અ સારું હોય છે ને સારું ચાલે છે ને જોવા ગયા તો ખરેખર મુંવી બહુ સરસ બનાવય્યું છે એ લોકો એ સ્ટોરી એકદમ નવી લીધી છે સારી લીધી છે અને જે કૃષ્ણ ભગવાન જે બન્યા છે જે એક્ટર એનું પણ કામ મને બહુ ગમ્યું હીરો હિરોઈન નું કામ પણ બહુ ગમ્યું અને ખાસ તો એનો જે ડાયરેક્ટર છે એ ભાઈ પોતે જુનાગઢના છે અને એના એના પેલા એને કઈ અનુભવ જ નતો ડાયરેક્શન નો કે એ ફિલ્ડમાં એકદમ નવા હતા અને એને ઇન્ટરવ્યુ જોયો હતો તો કે મને પ્રોડ્યુસર પણ નહતા મળતા મેં બધા જોડે થી થોડા થોડા પૈસા ભેગા કરી ને ખાલી બહુ ઓછા મને લાગે પચાસ લાખ કે એવું એટલા કઈક અમાઉન્ટમાં જ એ લોકોએ આખું મૂવી બનાય્યું છે અને અત્યારે જો એ સો કરોડની ઉપરની કમાણી કરી દીધી અને સાથે હિન્દીમાં પણ ડપ થઈને આવ્યું છે એટલે બહુ સારી વાત કેહેવાય ગુજરાતી પિક્ચર માટે
સાચી વાત છે એટલે મને તેમમ લાગે કે ગુજરાતી મુવી આભ સરસ બનાવતો હોય ને તો આપણને ગુજરાત તેઓને ગર્વ થવો જોઈએ કે જો આપણી માતૃભાષાનો એ લોકો આટલું સરસ ઉપયોગ કરે છે અને અમુક લોકો તમને ખબર ત આપણને ગુજરાતીને તો ગૂજું ગૂજું કરીને અમુક એમથી પાસે એને એવા હોય કે ગુજ જવુંને આપને હસવામાં ઉડાઈ દે જે આવા સરસ સાઉથ સાઉથ નું કેમ એ લોકો હું સરસ મુવી બનાવે છે એ લોકો બોલીિવુડને ટક કર આપે છે એમ આપણા ગુજરાતી મુવી પણ જો આવા સરસ બનવા માંડશે ને તો લોકો જે આપડી હસી ઉડાવે છે ને એ બધું બંધ થઈ જશે અને હવે તો ગવર્મેન્ટ બી ગુજરાતી પિક્ચર ને કેટલી સહાય કરે છે સબસિડી આપે પ છે ત આપડી માસ્ત આ તો આવી રીતે આપણી માતૃભાષાની બી આપણને ગર્વ થાય કે વાહ અમારી માતૃભાષામાં બી આટલા સરસ હવે મુવી બનવા માંડ્યા છે.
હા તમારી એકદમ વાત સાચી છે અને થોડા સમય પેલા એક બીજું ગુજરાતી પિક્ચર આવું તું તમને યાદ હોય તો હેલારો કરીને. તો એ ભલે એકદમ ગામડાની વાત હતી કે ગરબા વિશેનું કે એના વિશે ની આખી એની વાર્તા હતી.
પણ એનું પણ ગીતો બહુ સરસ હતા ગરબા બહુ સરસ હતો એના ડાન્સ સરસ હતા. ગરબામાં ડાયરેક્શન સરસ હતું. તો એ ગુજરાતી પિચરને તો નેશનલ એવોર્ડ મળી ગયા. તો એ પણ ઘણી સારી વાત કેહેવાય કે ઘણા ટાઈમ પછી એવું કોઈ ગુજરાતી પિક્ચર આયુ જેને આખા ભારતમાં નામના મળી હોય કે નેશનલ એવોર્ડ મળ્યો હોય. તો એ પણ ગુજરાતી પિક્ચર માટે બહુ સારી વાત કહેવાય.
એકદમ તમારી વાત સાચી છે આવા સારા સારા પિક્ચરો બને પછી એક વંશ આયુ તુ. તમને ખબર હોય તો એનું તો હિન્દી મુવી માં બી અજય દેવગણે એની સ્ટોરી ને બધું લાઈન લઈ ને હિન્દી માં પિક્ચર બનાવ્યુ. બી એટલું સરસ ચાલ્યું એટલે હવે છે ને ગુજરાતી પિક્ચર વાળા મહેનત કરવા માંડ્યા છે. હવે એ લોકો એક ચીલા ચાલુ ખાઈ નાનો સેટ બનાવીને હવે એ લોકો નથી કરતા. એ લોકો ભી સારા સારા લોકેશન પર જાય છે સારા સારા હીરો હિરોઈન એને એપોઈન્ટ કરે છે એટલે મહેનત હવે ગુજરાતી મુૂવી વાળા પણ ઘણી હમણાં તો સારા એક બે હીરો હિરોઇન રહી ને તમને ખબર તો પ્રતીક ગાંધી આવ્યો છે પછી મજાર હવે પેલા કરતા સારા સારા હીરો હિરોઈ હવે આપણે ગુજરાતી મુવી માં કામ કરવા માંડ્યા છે પ્રતિક ગાંધી ને તમને ખબર તો વેબ સિરીઝ બી કેટલી સરસ ચાલી જેલું હર્ષદ મહેતા ઉપરથી બની હવે જે નાટ નાટકો આપણા ગુજરાતી ના તમને ખબર હોય કે અહીની પબ્લિક નાટકો પાછ ઘણા પૈસા ખર્ચે છે. હવે સારા સારા નાટકોના હીરો હિરોઈન હવે ગુજરાતી મુવી માં બે આ સિદ્ધાંત રાંધલ્યા હતા. તમે જઈ લો તો એના બધા પિક્ચર હિટ જ જાય છે એટલે જો કલાકારો મહેનત કરે ને તો પબ્લિક ગુજરાતી મુવી જોવા બી હવે તો જાય જ છે હવે પેલા જેવું નથી કે ખાલી દેશી ગામડા ના હોય જ ગુજરાત તે મુવી જોવા જાય હવે એવું નથી રહ્યું.
ના ના એવું જરાય નથી અને તમે જેમ કીધું ને એમ ગુજરાતી નાટકોનું તો પહેલેથી નામ હતું. કે ગુજરાતી નાટકો જે મુંબઈમાં થતા હોય પછી અમદાવાદમાં હવે તો દરેક શહેરોમાં થતા હોય છે નાટકો પણ પેલી ગુજરાતી નાટક એના જે ડાયરેક્ટર હોય એમાં જે એક્ટરો કામ કરતા હોય જેમ કે ફિરોઝ ભગત કે અપરા મહેતા છે કે એવા ઘણા બધા કલાકારો છે. જે લોકોના નાટકો બહુ સારા હોય છે સિદ્ધાર્થ રાંધેરિયા છે તો એ લોકોની નાટ નાટક જોવાની એ મજા આવે. તો હવે તો મોટા મોટા હિન્દી નાય અમુક જે ગુજરાતી એક્ટર્સ છે જેમ કે પરેશ રાવલ છે એ મનોજ પંડ્યા છે. કે એ લોકોને ઘણા નાટક માય ડિયર ફાધર કરીને એને બતાયા હતા. તો એ બહુ જ વખણાઈ ગયા હતા. અને હવે એજ વસ્તુ ગુજરાતી પિક્ચરમાં પણ જોવા મલે છે. કે તમે જોઓ કે એકદમ બદલાવ આયો હોય એવું સૌથી પેલું પિક્ચર આયું હતું છેલ્લો દિવસ કરીને એક ગુજરાતી પિક્ચર આયુંતું. ત્યારથી આખા ગુજરાત તે પિક્ચર ની જે સ્ટઇલ હતી ને એકદમ બદલાઈ ગઈ એક કોલેજ ના છોક કરાઓની વાર્તા હતી એકદમ ફેશનેબલ બતાયાતા છોકરાઓ સ્ટોરી પણ સરસ અને સાથે સાથે લોકોને હસાવે એવી વાર્તા હતી તો ત્યાં આથી મને એવું લાગે છે કે આખું એનોજે સિનેરીયો હતો ને ગુજરાતી પિક્ચરનો એ બદલાઈ ગયો.
એકદમ તમારી વાત પેલા પણ તમે જોજો અમુક જે નોવલ કથા ઉપરથી ગુજરાતી મૂવી બના બનતાતા. કે જે સરસ્વતી ચંદર છે પછી ઢોલા મારું છે જ્યાં મોરબીના આપણે પાણી તો ત્યાં બધું પૂર આયુતું એના પથી મચ્છુ તરા વહેતા પાણી જે અમુક અમુક ઓરિજનલ મૂવી બનાયા તા અને જે ઉપેન્દ્ર ત્રિવેદીને લોકો કામ કરતા હતા અરુણા ઈરાનીનું સંત તું રંગેલી નાટક ઉપરથી મુવી આયુ તું એટલે એ બધા મૂવી. તમને એટલે હિન્દી ત્યારે તો એટલા સરસ ચાલતા હતાને ગુજરાતી મૂવી. કે તમને ખબર હોય તો આશા પારેખબી એક ગુજરાતી મુવીમાં કામ કર્યું તું. ઇવન આશા ભોંસલે, પંકજ ઉદાસ એ લોકો ગુજરાતી મુૂવી માં એ લોકો નો અવાજ આપતા હતા કેટલા સારા સારા ગીતો આશા ભોસલેના છે. પછી પંકજ ઉદાસના છે એટલે ઘણાય લોકો મહેનત કરે ને કેટલા ગુજરાતી ગરબા એવા સરસ છે મહેશ નરેશ કનોડિયાની જે જોડી હતી આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકોએ ઘણા સારા સારા મુવી આપ્યા છે મહેશ નરેશ ની તો નાઈટો બી એટલી સરસ થાય છે. એટલે ગુજરાતી મૂવીમાં જો એ લોકો વ્યવસ્થિત કન્ટિન્યુ સાઉથની જેમ મહેનત કરે ને તો એલોક કોનું ગુજરાતી મૂવીનું ભાવે ઘણું ઉજળું છે એવું મને લાગે છે.
હા હા એકદમ સાચી વાત છે તમે બીજું જે ગુજરાતી પિક્ચર લઈ લો ને ચાર જેવી લહિયા કરીને આયો તો સિદ્ધાર્થ રાંધેરિયા નો ને યશ તો એ કેટલું બધું ચાલી ગયું કેટલા બધા અઠવાડિયા સુધી થિયેટરોમાં ચાલતું તું. કારણ કે હું છાપામાં અને એની જાહેરાતો જોતી હોઉને તો સો દિવસ ને બસો દિવસને એટલે ત્યારે આપણને ખબર પડે કે ઓહો આ મુવી હજી આટલું ચાલે છે. તો મતલબ લોકો એટલું એને જોવા જતા હશે તોજ થિયેટર વાળા એ ચાલુ રાખ તા હશે ને. તો એ પણ એક બહુ સરસ હતું છેલ્લો દિવસ કરીને જે આયુ તું એ અને હાલમાં તો બીજા એવા ઘણા બધા મલ્હારના અને એવા ઘણા મૂવી આઈ ગ્યા છે. જે જોવાની મજા આવે. અને હવે ખાલી મોટા લોકોજ નહી ઇવન યંગ જનરેશન છે ને એ લોકોને ગુજરાત તે પિક્ચર જોવાની મજા આવે છે. તો એવા ઘણા છે જે અ કોલેજના છોકરા છોકરીઓ એ જોવા જવાનું પસંદ કર તા હોય છે એતો તો આપણે તો એજ રાખવાનું કે આપણી માતૃભાષા છે. આપણું પોતાનું ગુજરાતનું ગૌરવ છે. તો ગુજરાતી પિક્ચર જોતા રહીશું અને એ લોકોને આપણાથી બને એટલો આપડણે સપોર્ટ આપતા
એકદમ સાચચો અમે તો આજેજ જોવા જવાના છીએ તમે પણ જોજો. ગુજરાતી મૂવી તો આપણને મજા આવે બાળકોને લઈ જવાના તો એલોકો તો બી શીખે થોડું ગુજરાતી એમને બી ખબર પડે કે આપણે ગુજરાતમાં કઈ ટાઈપ નું છે શું શું જોવાલાયક છે બધું મૂવીમાં બતાવે તો હવે આપણેે ચોક્કસ જઈશું ગુજરાતી મુવીઝ જોવા આવજો.
ચાલો ત્યારે મજા આવી તમારી જોડે વાત કરીને. આવા જ અલગ અલગ નવા નવા ટોપિક ઉપર આપણે વાતો કરતા રહીશું.
ચોક્કસ આવજો.